તો
બોલો બોલો કેવું ચાલે તમારે
કય નહી કાલે કોલેજ જવાનું છે.
એવું તો રજા પાડી દો ને પણ
ના પડાય આમા કોલેજમાં. હાજરી ફરજિયાત છે.
તો શું એવું આમ કોલેજમાં હાજરી ફરજીયાત હોવી જ જોઈએ.
મારા મતે તો કોલેજમાં હાજરી ફરજિયાત હોવી જોઈએ.
હમ્મ.
કારણ કે કોલેજ માત્ર પુસ્તકી જ્ઞાન મેળવવાનું સ્થળ નથી. પરંતુ વ્યક્તિગત વિકાસ, સિસ્ટ સમયનું આયોજન અને સામાજિક કૌશલ્ય શીખવાનું પણ એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને શિક્ષણ માત્ર પુસ્તકો વાંચવાથી નથી મળતું પરંતુ વર્ક ખંડમાં થતા ચર્ચા વિચારણા શિક્ષકોના માર્ગદર્શન. અને મિત્રો સાથે ના સંવાદ થી પણ મળે છે.
હમ સાચું કયું નિયમિત રીતે આપણે ક્લાસ. હ હાજરી આપ જ વિદ્યાર્થી શિક્ષકો સાથે સીધો સંપર્ક કરી શકે છે. પ્રશ્ન પૂછી શકે છે અને વિષય નુ વધુ સારી રીતે સમજી શકે છે.
હા એ તો સાચી વાત છે.
પરંતુ હું માનું છું કે કોલેજમાં હાજરી સંપૂર્ણ ફરે છે નહી પણ હોવી જોઈએ.
કેમ
કારણ કે કોલેજના વિદ્યાર્થીઓ હવે અ તેઓ પોતાના અભ્યાસ વિશે નિર્ણય લઈ શકે છે.
હા એ પણ છે‌
ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન અ પુસ્તકો રિસર્ચ પેપર કોર્સ અને શૈક્ષણિક સાધનો દ્વારા પણ સારી રીતે અભ્યાસ કરી શકે છે
હા એ તો સે પણ હાજરી ફરજીયાત હોવાના પણ ઘણા ફાયદા હોતા હશે ને
હ એ તો છે જ કારણ કે એમાં આપણેે શિક્ષકો જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકીએ આપણને કંઈ તકલીફ હોય કંઈ નવું ટૉપિક શીખવું હોય તો
હા એ તો છે જ
તમારા મતે શું ફરજિયાત હોવી જોઈએ હાજરી
મારા મતે તો બંને સમાન જ છે કેમકે આપણેે જોઈએ તો હાજરી ફરજિયાત હોય તો એના પણ ઘણા ફાયદા છે કે તમે કીધું કે શિક્ષક સાથે આપણે સંપર્ક અ કરી શકીએ અને જો ફરજિયા હોય તો પ્રેક્ટિકલ છે સેમિનાર છે પ્રેઝિન્ટેશન છે. અને ગ્રુપ એક્ટિવમાં પણ ભાગ લેવાની આપણને તક મળતી હોય છે પણ જો અમુક વાર લાગે કે ફરિયાત ફરજિયાત તા પણ હોવી જોઈએ કેમકે દરેક વિદ્યાર્થીને પોતાનું આમ અધિકાર છે કેમકે ઘણા વિદ્યાર્થીઓ અ પરીક્ષા ની તૈયારી કરતા હોય કા તો નોકરી કરતા હોય તો એમના માટે ઘણી તકલીફ પડતી હોય છે
હમ સાચું કહ્યું તમને જો કોઈ વિદ્યાર્થી પોતાની રીતે સફળતાપૂર્વક શીખી શકે છે તો તેના પર ફરજિયાત હાજરી લાગવી યોગ્ય નથી
હા એ તો સાચી વાત છે
પરંતુ દરેક વિદ્યાર્થી સિન્સિયર હોતા નથી જોફ હાજરી ફરજીિયાત ન હોય તો ઘણા વિદ્યાર્થીઓ નિયમિત રીતે કોલેજ જવાનું જ બંધ કરી દે છે
હા એ તો સા
અને પછી કોલેજ જવાનું બંધ કરી દઈ તો એના કારણે એ લોકો ના અભ્યાસમાં પાછળ પડી જવાની શક્યતા વધી જાય છે
હા એ તો
ઘણા વિષયોમાં શિક્ષકોનું માર્ગદર્શન પ્રેક્ટિકલ ચર્ચા અને ક્લાસરૂમમાં થતી પ્રવૃત્તિઓ ખુબ જ મહત્ત્વપૂર્ણ હોય છે.
હા એ તો સાચી વાત છે
અ ખાસ કરીને તો મેડિકલ એન્જિનિયરિંગ અને બાયોટેકનોલોજી અને સાયન્સ જેવા વિષયોમાં તો પ્રેક્ટિકલ વિના સમ પૂર્ણ જ્ઞાન મેળવવી શકતું નથી કોઈ વિદ્યાર્થી
હા એ તો ઘણું સાચું કીધું તમે
હમ્મ અને પ્રેક્ટિકલ્સને બધું તો હાજરી હોય તો જ ખબર પડે ઓનલાઈન તો કશું ખબર નથી પડતી.
હમ્મ. અને કોલેજમાં તો કેવું કે હાજરી ફરજિયાત હોવી જોઈએ પરંતુ તેનો હેતુ માત્ર આમ ટકાવારી પૂરી કરવાનો ન હોવો જોઈએ જો વર્ગખંડમાં સારું શિક્ષણ ચર્ચા પ્રેક્ટી અને વિદ્યાર્થીઓને જોડતી પ્રવૃતિઓ હશે તો વિદ્યાર્થીઓ પોતે જ નિયમિત હાજરી આપવાનું પસંદ કરશે.
એકદમ સાચી વાત કરી તમે એમ જબરદસ્તી કોઈને કોલેજમાં નહી બોલાવવું જોઈએ.
હા આ
કારણ કે મને ખબર છે મારા કોલેજમાં મારા ઘણા મિત્રો છે. પણ બધા અમે બધા મન મારીને કોલેજ જઈએ છિએ કારણ કે હાજરી ફરજિયાત છે. એઇટી પરર્સેન્ટ અટેન્ડન્સવાળું સિસ્ટમ ચાલે છે.
હાઓ
જો કોઈ વિદ્યાર્થીને મન જ ના હોય તો પછી એને ભનવામાં પણ રસ નહી આવે.
હા એ તો સાચી વાત છે.
તો કોઈક વાર મને એવું લાગે કે હાજરી ફરજિયાત ના હોય તો એ પણ સારું.
હા અમુક વાર બાળકો જે દૂરથી આવતા હોય છે એમને પણ ઘણી તકલીફ થતી હોય છે.
હા સાચું કહ્યું તમે.
હા.
અને દરેક કોર્સમાં દરેકે લેક્ચરમાં ફરજિયાત હાજરી જરૂરી નથી. કેટલાક વિદ્યાર્થીઓ તો પાર્ટ ટાઈમ નોકરી કરતા હોય છે. અને કેટલા સ્પર્ધાત્મક- પરીક્ષાઓની તૈયારી કરતા હોય અને કેટલાક ઇન્ટર્નશીપમાં જોડાયેલા હોય
હા આ
આવા વિદ્યાર્થીઓ માટે તો કડક હાજરીના નિયમો મુશ્કેલી ઊભી કરી શકે છે.
હા અને શિક્ષકોની પણ આમ જવાબદારી છે કે તેઓ વર્ગખંડ ને એટલો આમ રસપ્રદ બનાવે કે માત્ર પુસ્તકનું જ વાંચન ન કરે, કા તો તમારી પાસે પીપીટી હોય તો ખાલી પીપીટીનું જ વાંચન ન કરે. પણ એ હા એ જે ટોપિક છે એની પાસે એની ઉપર એટલી વિચારણા, ચર્ચા વિચારણા કરે, અને જો ભણવાને એટલું રસપ્રદ બનાવે એ ટોપિકને તો બાળકોને ભણવાની પણ મજા આવશે અને એમને કંટાળો કે એવું કશું આવશે પણ નહીં.
હા એકદમ સાચી વાત કઇ કોલેજના શિક્ષક શિક્ષકોએ કોલેજનું વાતાવરણ એટલું સારું રાખવું જોઈએ કે વિદ્યાર્થીઓ એમને ઈચ્છાથી આવે કે ના આજે મારે કોલેજ જેવું છે.
હા.
અને કોલેજમાં. બોલો કોલેજમાં નિયમિત હાજરી ભી કોઈ વાર જરૂરી છે. કારણ કે એમાં વિદ્યાર્થીઓને ટીમવર્ક, નેતૃત્વ, પ્રેઝન્ટેશનસ, મીનાર સાંસ્કૃતિક, કાર્યક્રમો અને રમત-ગમત જેવી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવાની તક મળે છે.
હા એ તો સાચી વાત છે.
અને આવી બધી પ્રવૃત્તિઓ વ્યક્તિના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
હા એ તો તમે ઘણું સાચું કીધું.
જો કોઈ વિદ્યાર્થી કોલેજમાં જ નહી આવે તો તે આવા મહત્વપૂર્ણ અનુભવોથી વંચિત રહી જશે.
હા એ તો સાચી વાત છે. એ હ. મારું તો કેવું એમ કે બંને જરૂરી જ છે આવો ના આવો કેમકે એમ જોવા જઈએ તો જે અ પોતાના પોતાનું આમ સારા ગુણ લાવી નહી શકતું. એના માટે તો આમ ફરજયાત બની જ શકે ને. પણ અમુક વાર જે દૂરથી આવતા લોકો છે કાં તો કોઈ નોકરી કરતા લોકો છો એમના માટે પણ ફરજયાત હાજરી નુકસાનકારક બની જાય છે.
હમ્મ સાચું કહ્યું તમે.
હા અને કોલેજ કોલેજમાં ફરજિયાત હાજરી હોવી જોઈએ. પરંતુ સાથે સાથે શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓની પરિસ્ સ્થિતિ ને પણ ધ્યાનમાં લેવું જોઈએ એ લોકોએ.
સાચું કય્યું તમે.
હા.
અને આજકાલ તો ડિજિટલ યુગનો જમાનો આવી ગયો છે. ઘણી બધી જાણીતી યુનિવર્સિટીઓ ઓનલાઈન શિક્ષણ ને પ્રોત્સાહન આપી રહી છે.
હા એ તો સાચી.
જો વિદ્યાર્થીના પરિણામ સારા હોય તો એ સંપૂર્ણ તો એ સારું કેહેવાય પણ જે અમુક હોય જે લોકોને ઓનલાઈન હમ ભણવાનું નહી ફાવે તો એ લોકો માટે કોલેજ જવાનું ફરજિયાત હોવું જોઈએ.
હા અને ઘણી વાર તો અમુક વિદ્યાર્થીઓ પણ એવા હોય છે જેમને કોલેજ આવું ઘણું જ ગમતું હોય છે એમને નવું નવું જાણવું નવું નવું શીખવું પોતાના કરિયર ને આગળ વધારવા માટે નવા નવા કાર્યો કરવા એ પણ ઘણા ગમતા હોય છે.
સાત કહ્યું તમે.
હા.
અને મારા મતે તો જો ફરજિયાત હાજરી હોય તો નિયમિત હાજરીથી શિક્ષકો, વિદ્યાર્થીઓની વિદ્યાર્થીની પ્રગતિ પર નજર રાખી શકે છે
હા એ તો સાચી વાત છે
વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા થાય છે વિચારોની આપ લઈ થાય છે શંકાઓનું તરત જ નિરાકરણ મળે છે આવા પ્રકારનું ઘણું બધું શીખવું શીખવા મળે છે કોલેજમાં
હા વાંધો નહી સારું સારું છેડું
હ હ છે